હલો ભાઈ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણભાઈ. કેમ છો શું કરી રહ્યા છો હમણા.
બસ ભાઈ મજામાં છું હવે આજકાલ વેકેશન છે તો ફરવા જવાનો વિચાર છે તો તમે કઈ જણાવો કે ક્યાં ફરવા જાય સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પ્લેસ કેવી છે ગુજરાતમાં
એ પ્લેસ એમ તો સારી છે ને જે મહિમ એટલે કે જે મૂર્તિ છે જેમકે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જેમકે લોખંડી પુરુષ નામ તરીકે ઓળખવામાં આવે છે તે ખૂબ મેં પણ જે મારા સ્કૂલ એટલે કે જે સ્કૂલમાં જ્યારે ભણતો હતો ત્યારે અમારા સ્કૂલમાંથી પ્રવાસન પ્રવાસ હમણા લઇ ગયા હતા અને તે સ્થળે અમને લઈ ગયા અને ત્યાં તો મજા ક અલગ જ કારણ કે એટલી મોટી ઇમારત છે કે જે આપડે જેમને અંગુઠો આપડે તો અંગુઠ સમાન આપડે આવ્યા છે ત્યાં એમના એટલે ઘણી બધી ઊંચી ઇમારત છે એટલે કે ત્યાં જવાનું પણ મજા અલગ જ છે અને ત્યાંનો જો વાત તાવરણ છે તે તો કંઈ અલગ જ છે કારણ કે ત્યાં એક સારી હવા આવે છે અને ખુલ્લું એકદમ હોય છે અને ત્યાં આપણને મજા પણ આવે છે આપણે ઘણી બધી એક્ટિવિટી કરી પણ શકીએ છીએ અમે જ્યારે ગયેલા હતા ત્યારે એમ તો અંદર જવાનું મનાય હતી કારણ કે અંદર બધું કામ ચાલી રહ્યું હતું અને અમને ત્યારે અંડર ની લઈ ગેલા હતા કારણ કે હવે તો અંડર પણ જોવાનું એવી સુવિધા મલી ગઈ છે આપડે એની ઉપર સુધી પણ જઈ શકીએ એવી બધી સુવિધા પણ મળી ગઈ છે કારણ ત્યારે તમે જાણો છો કે ત્યાં હવે હેલિકોપ્ટર બધા પણ હોય છે આપણે હેલિકોપ્ટર થી આપડે ઉપરથી પ્રતિમા આખી. નજરો દઈ શક એટલે કે જોઈ શકીએ છીએ એટલે કે આવી બધી સુવિધા મળી રહી છે અને ત્યાંના બધા આમ તો લોકો પણ ખૂબ આપણે સારી રીતે વર્તન કરે છે અને ત્યાં આપડે જે એટલે કે શું કેવી રીતે મૂર્તિ બનાવવામાં આવેલી હતી તે પણ ત્યાં બ દર્શાવેલું જ છે કારણ કે આ મૂર્તિથી એટલી બધી સારી ઉ ચી છે અને આટલું ઊંચીમાં અને સારું આટલું તમે જાણો છો કે ઉપરથી કેટલું હવામાન આવેલે પવન આવતો હશે ને કેમ મૂર્તિ કેવી રીતે બનાવવામાં આવી હશે કારણ કેટલું બધાની સલાહ લઈને એ મૂર્તિ બનાવવામાં આવે ઘણા બધા એટલે કે ઘણા બધા દેશના વિદેશીઓના એ લોકો કરતી તો મૂર્તિ લોકો કરેલું હશે કારણ કે એ મૂર્તિ તો આટલી બધી ઊંચી છે અને મોસ્ટલી તમે જાણો છો કે પવન જો વધારે આવે તો પછી એમ હલે પણ તેવું જોવા મળ્યું છે પ એ લોકો એ પ્રકારની મૂર્તિ બનાવેલી છે એમ કાર કે તમે ત્યાં જશો તો તમને મુર તી વિશે બધું માહિતી એ લોકો આપશે અને કેવી રીતે બનાવામાં આવેલી અને શું એના પછાડી એ લોકની હિસ્ત્રી છે બાકી મારું તો એજ કેવું છે કે આપડે ફરતું રહેવું જોઈએ અને ઘરે ઘરે બેસી નહી રહેવું જોઈએ કારણ કે આપડે જે વેકેશન મળે છે જેમ કે હમણાં તો આપણને બે મહિના કે અઢી મહિનાનું જો વેકેશન મળેલું છે. તો આપડા તમે જાણો છો કે આપણને ગરમીનું વેકેશન એટલે કે જેમ ગરમી એટલે કે ઉનાળો આવી રહ્યો હતો તો તેમાં આપડે આવા વોટર પાર્કમાં જવું જોઈએ કે પછી અન્ય પ્રકારના આવા હિલ સ્ટેશન ઉપર જવું જોઈએ ત્યાં આપણે આવો આનંદ કરવો જોઈએ કારણ કે ઘરે અને ઘરે બેસી રહથી આપડુ માઇન્ડ પણ એટલું બધું એક્ટિવ થઈ જાય છે. અને આપડુ માઈન્ડ એટલે કે ગરેજ લાગી રહી છે એલે કે બહાર થી ફરવાથી આપડુ માઈન્ડ રિફ્રેશ થઈ જાય છે અને આપણને બધા નવા નવા વિચારો આવે છે ઘણી બધી પ્રવૃત્તિ કરવાનું મન થાય છે એટલે કે આપડુ માઈન્ડ ફ્રેશ થઈ જાય છે એટલે બાકી આપડે ફરવું જોઈએ ફરવું જોઈએ કારણ કે ફરવાથી જ આપડુ માઇન્ડ ફ્રેશ. થશે અને ખરે ઘર બેસી રહેવાથી આપડુ એટલું બધું એટલે કે ટેન્શન એ આવું બધું સ્ટડીનું જેમ કે બધું થાય છે આપને ટેન્શન તેનું ટેન્શન નહીં લેવું જોઈએ અને આવા ઘણા બધા ગુજરાતી સ્થળો છે તેની મુલાકાત લેવીું જોઈએ બાકી મારે તો જ કેવું છે કે આ જે સ્ટેચ્યુ નથી તમે પણ મુલાકાત લો અને તમારા ઘર વા કે પછી તમારા આજુબાજા જે તમારા દોસ્તો હોય તેની સાથે મુલાકાત લો કારણ કે તમે આ સ્ટેચ્યુ ની મુલાકાત લેશો તો તમને પણ ખબર પડશે કે કેટલી ઊંચી ઈમારત છે અને શું એના પાછળ રીઝન છે કે શું હિસ્ટ્રી છે કેવી રીતે બનાવામાં આવેલી ઘણું બધુંને સમજાવશે. બાકી તમારો શું પ્લાન છે આ વખતે ફરવા જવાનું એમ તમને કીધું સેચું યુનટી બીજે કસે જવાનો કોઈ પ્લાન?
હા અમારો બીજા કસે જવાનો પ્લાન છે કારણ કે હમના તમને ખબર જ છે કે ચોમાસું આવી રહ્યું છે અને ચોમાસું આવે ત્યારે ગુજરાતમાં સૌથી ફેમસ સ્થળ હોય તો કયું વિલ્સન હિલ વિલ્સન હિલ અને બીજું કે સાપુતારા આ બધી જગાઓ પહાડો પી મસ્ત ધૂધ પડે છે અને ત્યાં બધા ઘણા ઘણા બધા પરિવારો આવે છે ત્યાં મેગી મેગી બનાવીને ખાય છે મકાઈ મળે છે અને હલકો હલકો વરસાદ હોય છે તેમાં ઘણા મજા આવે છે લોકો વિડીયો શૂટ કરે છે ફોટોગ્રાફી કરે છે અને પોતાના ફેમિલી સાથે ઘણો ટાઈમ સ્પેન્ડ કરે છે અને આપણે એક વસ્તુ ધ્યાન રાખવું જ જોઈએ કે જ્યાં ધોધ પડતો હોય ત્યાં વધારે વિસ્તારમાં નહી જવાનું કારણ કે પાણી બહુ ઊડું હોય છે ગમે ત દૂધ વધી જાય છે એટલે આપડે દૂરથી જનો આનંદ મેળવવો જોઈએ તો તમે સાપુતારા ગયા છો કોઈ વાર
હા એટલે કે હવે તમે જે કીધું કે બધા હિલ સેશન બધા આવી બધી જગ્યાએ જવું જોઈએ કારણ કે હવે તો ગરમી નું સિઝન પટવા માંડી રહી છે અને ચોમાસુની સિઝન આવી રહી છે અને હમણાં હમણા થોડા સમય પહેલા અમારા ઘર બાજુ તો વરસાદ પણ પડી ગયો છે અને મારો વિચાર આવ્યો કે હું પણ હવે તો જે એક વરસાદનો એક માહોલ બનશે તો પછી મારા ફ્રેન્ડ લોકો કે પછી તમારા સાથે કે આવી જગ્યાએ જેમ કે સાપુતારા હિલસેશન ખૂબ પ્રખ્યાત છે અને ઘણા બધા લોકો જેમ કે સુરતના રહેવાસીઓ બધા ત્યાં આવે છે અને ત્યાંનાં લોકો ખૂબ ત્યાં એન્જોય પણ કરે છે ત્યાં રહે છે પાંચ છ દિવસ અને ત્યા સાપુતારા ની મજા લેય છે કારણ કે સાપુતારામાં એટલું બધું આપણને સારી હવા અને ત્યાં ઘણા બધા એવા બધા મોટેલ્સ બધા હોટેલ ત્યા રોકવા માટે ખુબ દ્રશ્ય જોવાલાયક બની જાય છે અને ઘણા બધા લોકો એ સાપુતારા જોવાનું ખુબ ઈચ્છે છે કારણ કે સા પૂતારાના જે બધા નજારા હોય છે તે મોસ્ટલી કસે જોવા નથી મળતા આમ એટલે કે ત્યાંના વાતાવરણ ખૂબ અલગ જ હોય છે અને ઉપર બધું તમારે જ્યાં ઉપર સુધી જાઓ છો ત્યાં ઘણી બધા પ્રકારની રાઈડ હોય છે બધા નાના નાના બાળકો માટે એ બધી રિક્સ એટલે કે મોસ્ટલી જે સાયકલ ચલાવવામાં આવે. છે ને ગાડીઓની સવારી કરવાવામાં બધું આવે છે અને મેં હમણા જ દસ પંદર દિવસ પહેલા મારા જે કે મારા ફઈ લોકો બધા ઘરે રહેવા આવેલા હતા એ લક્ષશ કેમ હું સાપુતારા ફરવા ગયેલો હતો એટલે કે અમે ત્રણ ચાર વાગે નીકળેલા હતા અને પાંચ વાગે ત્યાં પહોંચ્યા. અને પાથી સાંડ વાગે તમે તા ફર્યું અને પછી પાછા ઘરે રિટન થઈ ગયા એટલે કે મોસ્ટલી અમારો જે ફૂઈ આવે છે તેમને ફરવાનું બો ગમે છે અને જેમ કે સાપુતારા લોકો બો ગમે છે કારણ કે ત્યાંનું વાતાવરણ એમને બો ગમે છે અને ત્યાંની તમે જાણો છો કે ચોકલેટ બો ફેમસ હોય છે. અને ઘણા બધા લોકો એમ તો ચોકલેટ ના લીધે ત્યાં જાય છે અને ચોકલેટ એટલી બધી ઘણા બધા પ્રકારની વેરાયટી હોય છે અને અલગ જ કઈ લાગે છે અને ત્યાંની ચોકલેટ ખુબ પ્રખ્યાત હોય છે મેં પણ મારા ઘરે તો એવા મારી મમ્મી માટે પણ ઘણી બધી પ્રકારની ચોકલેટ લાવ્યો છું અને એમ આપી છે. એટલે કે મને ફોન આવી જ ગયોલો કે ત્યારે ચોકલેટ લઈ જનું કારણ કે ત્યાંની ચોકલેટ ખૂબ ફેમસ છે બાકી તો મારે એ જું છે કે આપડે જે ગુજરાતના સ્થળોની આપણે મુલાકાત લેવી જોઈએ કારણ કે આપણા જે ગુજરાતનાં સ્થળો છે તેની સ્થળોની મુલાકાત લેવાતા બધા વિદેશોના વ્યક્તિ પણ આવે છે જેમ કે તેમણે કીધું કે આપણા જે ગુજરાત દ્વારકા પણ ખૂબ પ્રખ્યાત છે અને ત્યાંના ત્યાં બધા ખુબ લોકો જાય છે અને દ્વારકા નગરી મજા માણે છે કારણ કે દ્વારકા નગરી એ કૃષ્ણ ભગવાનજી ને આખી સોનેરી નગરી તરીકે ઓળખવામાં આવે છે એમ અને ત્યાંનું જે કથા કે ત્યાંની જે વાર્તા છે તે પણ ત્યાં દસ સા વામાં કે શું કરેલું ને શું કરેલું રીતે પ્રસિદ્ધ મંદિર બનેલું ને બધું દર્સવામાં આવેલું છે એટલે હું તો નથી ગયો દ્વારકા પરંતુ મને જવાનો પ્લાન વિચારી રહ્યો છું કારણ કે મારા ઘરવાળા પણ કહી રહ્યા છે કે દ્વારકા આપડે ફરવા જઈએ ને ખુબ મજા કરીએ બાકી તમારા શું પ્લાન છે દ્વારક કા જવાનો પ્લાન છે કે પછી તમે કોઈ આવું હિલ સેશનમાં જવાનું માંગો છો હમણા.
ના દ્વારકા તો મારે પણ જવું છે કારણ કે હું પણ જિંદગીમાં હજુ ગયો નથી એટલે એક વાત દ્વારકા જવું જ પડે કારણ કે લોકો કઈ છે કે ત્યાંનું વાતાવરણ ત્યાંનો દરિયો ત્યાનો દરિયો બ્લુ કલર નો હોય છે શુદ્ધ પાણી હોય છે અને ત્યાં દ્વારકા ના મંદિર માં શ્રી કૃષ્ણની મૂર્તિ નો રૂપ એટલો મસ્ત છે કે આપણે જોઈએ તો જોતા જ રહીએ એવો અનુભવ થાય છે અને ત્યાં સૌથી ફેમસ છે ત્યાંના સમોસા અને ત્યાંની છાસ એક વિડીયો ખુબ વાયરલ થયેલો હતો ત્યાંનો એકાદ છ વાળો છે તે મસ્ત બોલે છે થોડી થોડી ભેંસોડું ધોડું ધોડું ધામને અને બીજું એક પેલું વડોદરામાં આવેલું છે પાવાગઢ પાવાગઢ પર હમ થોડાક દિવસ પહેલા જ હું ગયો હતો ત્યાં મસ્ત નજારો હતો રોપવે પણ રોપવે ની બી સુવિધા છે અને ચાલતું પણ જવાય છે તે ઘણા લોકો ભક્તિભાવ થી ચાલતા જાય છે અને જે લોકો થી ચલાતું એવું ના હોય તે લોકો રોપવે માં જાય છે અને ઉપર જઈને માતાજીના દર્શન કરે ત્યાં મહાકાળી માતા નું મંદિર છે અને ત્યાં સાઈડમાં નીચે બીજું પણ મંદિર છે ત્યાં ભગવાન ની કથા ચાલતીથી તમે કથાનો પણ આનંદ લીધો અને મજા આવી ત્યાં ઘણા બધા ટાઈપ ના લોકો આવેલા હતા મોટા લોકો પણ હતા નાના લોકો પણ હતા અને ત્યાં બીજી રોફવે નું કામ ચલી રહ્યું છે જેથી કરીને જે લોકોને મુશ્કેલી હોય તે ડાયરેક્ટ આપે માતાજી ના મંદિર પાસે જઈ રહ્યા છે તમે કોઈ વાર ગયેલા પાવાગઢં
હા ભાઈ મેં ગયેલો ને પાવાગઢને રોપવાની પણ મુલાકાત લીધેલી હતી કારણ કે અમારે પાવાગઢ જવાનો પ્લાન અમારા જે અમારા ઘરબના બધા લોકો છે ભાઈબંધો તે થઈ ગયેલો હતો એટલે કે મોસ્ટલી અમે સવારે ટ્રેનમાં ગયેલા હતા જેમ કે કેટલા વખત મોરાખેની મીન્સ પાંચ છ વાગ્યાની ટ્રેન હતી ને અમે ત્યાં પહોંચતા અમને થોડો ઘણો વાર લાગેલો અને ત્યાં અમે ખૂબ મજા કરીને ત્યાં અમે ફરી્યા અને રોપવેની અમે મુલાકાત પણ લીધી અને રોપવેમાં અમે ત્યાં ગયેલા હતા કારણ કે જે પાવાગઢ મંદિર પાવાગઢમાં તો ખૂબ એટલે કે મહાંકાળી માતાનું મંદિર છે અને ખૂબ ઊંચું પડશે અને ખૂબ બધા આવા ધાર્મિક બધા યાત્રાળુ ત્યાં આવે છે અને ખૂબ એ માતાજીને ખૂબ ધાર્મિક અપીલો પણ કરે છે અને ત્યાં અમે એટલે કે ત્યારે અમે ગરબા એટલે કે એ લોકો એ લોકો ત્યારે એ લોકો ગરબા અમામાં સ્ટાર્ટિંગ કરે તમે જાણો જ છો કે ઉપર એ લોકો ગરબાનો પણ એ લોકો આયોજન રાખે છે અમ લઈ ગયા હતા અને ત્યારે પણ હું રોપવે ની મુલાકાત લીધેલી હતી એટલે પાવાગઢ જવાનું પણ મને ખુબ ગમે છે અને ગુજરાતમાં તમે જાણો છો કે ગીર જંગલ પણ ખૂબ ફેમસ અને ગીર બધા ત્યાંના ત્યાં પણ બધા ખુબ લોકો આવે છે કારણ કે જોવો ત્યાં ઘણા બધા પ્રકારના પ્રાણીઓ કે પછી પક્ષીઓ કે ત્યાં માટે જોવા પણ મળે છે ત્યાંની મુલાકાત તો નથી લીધી પરંતુ મેં ઓનલાઈન બધ સર્ચ કરીને જોયું તો ત્યાં પણ એ ખૂબ સારું છે અને ખૂબ મજા એટલે જવું જોઈએ તેવું સ્થળ છે બાકી તમારે શું કહેવું છે બીજા કોઈ સ્થળે તમે ના ક ગયેલા છો કે પછી કઈ વિચાર રહ્યા છો કશે જવાના
હા મેં ગયેલો છું ગિરનાર ગિરનાર જ્યાં પહાડ પર મંદિર આવેલું છે ભગવાનનું અને ત્યાં આઈ થિંક દસ હજાર પગાટિયા છે જે ચાલીને જવું પડે છે રોપવે પણ જાય છે પણ અમુક પગાટિયા તો ચડવું જ પડે છે જે ચાલીને જવાની મજા છે તેવી રોપમાં નથી આવતી એને ચડવા માટે ઘણો સમય લાગે છે તેના માટે ત્યાં ઘણી બધી સ્ટોલ હોય છે જ્યાં ચોકલેટ હોય છે પાણી મળતું હોય છે તો બધી જ સુવિધા મળી જાય છે અને ગિરનાર છે એ લાઈફમાં બધે જ એક વાર જવો જોઈએ કારણ કે ઉપર જઈને જે નજારો હોય તે ખૂબ સુંદર અને જોવા લાયક હોય છે તમે કોઈ દિવસ ગયા છો ગિરનાર
ના ગિરના તો નથી ગયો પણનો વિચય કરી રહ્યો છું સારું તો ભાઈ મળીએ પાછા આપડે એટલે એટલે ગુજરાત ના બધા સ્થળો વિશે આપડે ફરવા જવાનો પ્લાન કરશું તો પછી આપડ સાથે જ જશું ચાલો ભાઈ
હા ભાઈ ચાલો મળ્યા